હલો.
હલો
અવાજ આવે છે મારો? હા, અવાજ આવે છે મારો? કેમ છો? હા કેમ છો? હું બી મઝામાં, મઝામાં હા. હું આજે સમય સમય વિશે વાત કરીશ, કે અત્યારે આ જમાનામાં સમયનું ઘણું મહ ત્વ છે. સમય આપણા જીવનને સૌથી કિંમતી સંપત્તિ છે. પૈસા કે અન્ય વસ્ સ્તુઓ ફરી મળ મેળવી શકાય, આપણે મળી શકીએ પરંતુ એક એક વાર પસાર થયેલો સમય ક્યારેય પાછો નથી આવતો. તેથી સમયનું ઉપ આપણે ઉપયોગ કરવો જોઈએ સારી જગ્યાએ. એક સફ ફળ‌ જીવન ની ચાવી છે એ સમય. હા. સમય વ્યવસ્થાપન એટલે પોતાના સમયનું યોગ્યો ઉપયોગ કરવો. કે કરીને દરેક કામ યોગ્ય સમયે આપણે કરવું જોઈએ. જે વ્યક્તિ સમય નું મહત્વ સમજે છે, તે પોત જીવનમાં વધુ સફળ બને છે. વિદ્યાર્થીઓ માટે સમ મય નું આયોજન ખુબ જરૂરી છે. જો આપણે તેઓ અભ્યાસ, રમત-ગમત આરામ અને અન્ય પ્રવૃત્તિઓ માટે સમય નક્કી કરે તો તેઓ વધુ સારું પરિણામ મેળવે કે છે. પરીક્ષાનામ હા, પરીક્ષા જેમ કે પરીક્ષા હોય, કે ઉતાવળ, કે તણાવપણ ઓછો થાય છે. જેમ આપણે સમયનો ઉપયોગ કરીને એ વાંચે તો એ સારું કહેવાય એમ.
સારી વાત છે.
નોકરી કરતા લોકો માટે પણ સમયનું ઘણું મહત્વ છે. સમય પહોંચવું ઓફિસે કામ સમયસર પૂર્ણ કરવું, મીટિંગમાં સમયસર પાલન કરવું તેમની એ બધું સમયસર થાય તો એ વધારે સારું રહ્યે, આપણા માટે બી અને સામે વાળા માટે બી. સાચી વાત છે. કેમ કે સમય-સમય ઉપર આપણેે કામ કરીએ તો એમાં કાર્યક્ષમતા વધે, વિશ્વાસ વધે સામે વાળાને વિશ્વાસ આવે, કે ના આ વ્યક્તિ સારું છ છે. એને સમયસર આપનું કામ પૂર્ણ કર્યું છે. જેમ કે આપણે, હા ઘર કામ કરવું હોય તો આપણેે ઘરમાં આપણે ઘર બાળકો બી સંભાળવાના પરિવારની આપણેે બધાની જરૂરિયાતો પૂરી કરવાની એટલે ઈ બધું સમયસર આમ વિચારીને આપણે પ્લાનિંગ કરેલું હોય તો એ બધું સમયસર સારી રીતે થઈ શકે. અને ઈ બધી સ ટાઈમ એ-એ બધાઈનો ટાઈમ ગોઠવેલો હોય, સમય ગોઠવેલો હોય. તો આપને વધારે સારું, સર સરળ-સરળ રહે એમ. સુખદ રહે. અને આજના સમયમાં કેવું છે, કે મોબાઈલ, સોશિયલ મીડિયા અને ટી વી પર વધુ સમય આપણે વધારે વેડફી નાખીએ છી. કારણ કે, ઘણા લોકો પોતાનું કિંમતી સમય બગાડે છે એવું ટી વી જોવામાં કે પછી ફોન જોવામાં એવી રીતે. જે બિન જરૂરીનો ઘણો સમય આપણો ફોનમાં જ જતો રહ્યે છે. હા. જે બિનજરૂરી કામ વચ્ચે પછી એન આપને એ સમય તો પાછો ન મળે ઈ. ઈ વેડફાઈ ગયો ઈ વેડફાઇ ગ્યો. એટલે સમય નું સમયનું યોગ્ય આયોજન કરવું એ ઘણી સારી વાત કેવાય કેમ કે ઘણી આદતો આપડી એવી હોય કે જે દરરોજ સવારે આપણે વેલું ઉઠવાનું. સમયસર ખાવાનું, જમવાનું, કામને પેલા પૂર્ણ કરવું. બિનજરૂરી કામ સમય ન બગાડવો એ બધી આપણે એવી રીતે નક્કી કરેલું હોય, ટાઈમટેબલ બનાવેલું હોય, તો આપડે સમયનો ઉપયોગ સારી રીતે કરી શકીએ.
સાચી વાત છે.
વહેલા સવારે આપડે જાગી ગયા હોય તો આપડે સવાર થી જ આપડે બધું
નક્કી કરી લઈએ કે આપડે આજે આખો દિવસમાં શું કરવાનું છે કેટલું કરવાનું છે બધુંય.
તો આપડો સમય એટલો બચી જાય આપે.
હા, એમાં ટાઈમ સર કામ પણ બધુય થઈ જાય. થઈ જાય. અને શું આપણે એ સમયસ ચલો આપણે બાળકો હોય આપડે છોકરા હોય તો આપણે એને સમયસ સ્કૂલ મોકલી શકીએ. આપણેે વેલા ઉઠીએ. આપણે સમય સર ઊઠીયે તો આપડે એને મોકલી શકીએ. આપડે સમયસર ના ઉઠીએ તો આપડે બાળકોને ભી સમયસર ના ઉઠ ઉઠાડી શકીયે તે સમય સમયનું ઘણું મહત્ત્વ છે સમય એક વાર વહી જાય પછી આપને યાદ આવે કે આ સમયે જલ્દી ઉઠી ગયા હતો સારું હતું. મારા છોકરાને સ્કૂલ બસ જતી રહી એમ.
હા, પછી સમય વયા ગયા પછી એમ થાય કે આ પેલા સમયમાં આપડે આ કરી લીધું હોત તો સારું હતું.
પણ સમય વહી ગયો પછી હવે પાછા ન આવે કે આપડે જે કરવાનું હતું એ સમયમાં એ તો રહી ગ્યું. હા, ઘણી વાર એ આપને એવું ભી થાય કે ચલો અત્યારે આપડી પાસે થોડો સમય છે થોડો ફોન જોઈ લઈએ. હવે આપણેે ફોન જોવા બેઠા હોય દસ મિનિટ માટે પણ એ આપણેે ક્યાં કલાકો ના કલાક નીકળી જાય એ ખબર નથી રેતી.
હા, ફોનમાં ઘણો ટાઈમ વેસ્ટ થઇ જાય છે.
જેમ કે ટીવી જોવામાં અને એમાં આપણે વધારે ટાઈમ જતો રેય.
હા, સાચી વાત છે.
એના બદલેમાં આપણે છોકરાઓ સાથે રમીએ. આપણે સમયસર વેલા ઉઠતા હોય તો આપણે સમય ન સદઉપયોગ કરી શકીએ. શકીયે. સાચી વાત.
અત્યારે સમયમાં કોઈને સમય નું મહત્વ જ નથી કાંઈ.
હા, અત્યારે આ આધુનિક જમાનામાં એવું છે. કે બધા ભાગમદોડીમાં અમુકને રાતે લેટ થઈ જતું એટલે સવારે ઉઠવામાં બી મોડું થઈ જાય.
હા, સાચી વાત છે.
ઘણી વખત એવું થાત તુ હોય અને શું કે અત્યારે જે વિદ્યાર્થીઓ છે. છોકરાઓ બાળકો છે એને ભણવાનું બી એટલું બહુ જ હોય. તો એ એ બી સમય એટલો બધું આપણી સાથે ના એને ભણવામાં એમાં વધારે એનો ટાઈમ જાતો હોય..
સાચી વાત છે, છોકરાઓનું પણ એવું જ છે આપડે એક વખત તેને ફોન આપી દઈએ કે થોડી વાર માટે એટલે ફોન જોઈ લે હું થોડું કામ કરી લઉ. તો આપડે ક્યાં સુધી આપડે કામ પતે ત્યાં સુધી ફોન જોતા જઈએ, એમાં એનું કેટલું બધું કામ રહી જાય છે.
જાય છે.
જેમ કે સ્કૂલમાં લેસન આપ્યું હોય એ લેસન પૂરું ન કરે. મોબાઈલ જોવામાં જોયા કરે. ઘણો બધો છોકરાઓમાં પણ નુકસાન થાય છે.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
ગમ ઘણું બધું આપડે એવું કામ હોય કે એ બાળકોને આપણે મોબાઈલ આપડી દઈએ. એ સમયે આપડે બાળકોને એમ કહીએ કે તું મોબાઈલ જો કેમ કે આપણી પાસે કોઈ બીજો ઓપ્શન નથી એ બીજો કોઈ નથી ઓપ્શન એટલે આપણે એને ફોન આપી દઈએ. એટલે એ ફોન જોયા કરે. એમાં આપણે આપણે એ એ સમયે આપણે કામમાં લગાવીએ. પણ એના કરતા આપણે વેલા ઉઠેલા હોય તો આપણે સમય સારી રીતે ઉપયોગ કરી શકીએ.
આપડે સવારથી જ બધું આપડે એ નક્કી કરેલું હોય કે આપડે આજે આટલું કામ પૂર્ણ કરવાનું છે, તો આપડણે બધું સારી રીતે કરી શકીએ.
પણ આપણું જ આપણું કઈ નક્કી જ ન હોય પછી સમય વયો જાય. પછી એ સમયે જે કરવાનું હોય એ ના થાય.
થાય પછી યાદ આવે, હા એ વાત સાચી છે ને સમ સમયનું આમ આયોજન કરેલું હોય તો આપણે કામ પૂરું થઇ જાય. કે આપણે આ સમય આ ટાઈમ પર આજ કામ કરવાનું છે તો આપણે નિયમિત કસરત બી થાય, ઊંઘ પણ સારી રીતે સમય પર લઈ શકાય. સમય પર આપણે નક્કી કરેલું હોય તો વાંધો ન આવે. આપણા શોખ બી હા, શોખ માટે બી આપણે સમય કાઢી શકીએ. આપણે જીવનમાં સંતુલિત રહી શકીએ. ઘણી બધી એવો સમયથી ફાયદો થાય આપણે. જે આપણે ઉપયોગ કરતા હોય સમયનો. ઈ નક્કી કરેલું હોય આપડે કે આ સમય પર આ આજ કામ કરશું આપડે.
સાચી વાત. સમય ઘણો કિંમતી છે પણ અત્યારે કોઈને એવું સમજાતું જ નથી એનું કેવું છે કે આપડે બધું કરી લેેશો પણ સમય વય ગયો પછી કઈ થતું જ નથી.
હા એ વાત ભી તમારી સાચી છે કે અત્યારે કિંમતી છે સમયનું મહત્વ મૂલ્ય કરતા તીખું પડેલા, હમ. એક ટાઈમ પર પૈસા પાછા આઈ જાશે પણ સમય પાછો નથી આવતો. સમય જતો રહે એટલે પછી એ આપને એવું થાય કે આ સમય હોત તો આપડે આ કરી લીધું હોત પૈસા કમાઈ લીધા હોત. પણ એ સમય જતો રે એટલે પછી એ કઈ કામનું નહી આપડે સમય સારી જગ્યાએ ઉપયોગ કર્યો હોય તો આપને ફાયદો થાય.
સાચી વાત છે આપડે પણ ઘણી વખત એવું જ થતું હોઈએ છીએ આપડે બજારમાં ક્યાંક ગયા હોય. આપને કઈ ગમે હોય પૈસા થોડા વધારે કીધા હોય તો આપણે ના લઈએ પછી ઘરે આવી ને પછી આપણને એવું થાય કે આપણે પેલા દિવસે ત્યાં ગયા તા ત્યાં કેવું સરસ હતું ત્યારે લઈ લીધું હોત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
આગલા દિવસે આપને કઈ નથી ના નો આવે પાછો અને ઘણી વખત બી એવું બી થાય કે આપણે હા ઘણી વખત એવું ભી થાય કે આપણે લેવા ગયા હોય કઈ બીજું ને લઈને આવી જાય કઈ બીજું ઘણી વખત એવું થાય કે એમાં બી આપણે ઘણો સમય જતો હોય કે આ ગમે છે ઓલું નથી ગમતું ઘણી બધી વસ્તુ વધારે હોય એટલે એમાં આપણે આપણે વિચાર કરતા હોય કે આ લઈએ કે પેલું લઈએ એટલે એમાં બી આપણો સમય જતો હોય પછી આપને બીજા દિવસે એમ થાય કે પેલું સારું હતું હા સાચી વાત છે પણ એ સમય હવે પેલું તો શું દે પછી સમય કે થોડો આવવાનો જ હા ના આવે પાછું
હમમ
તમારી સાથે વાત કરીને મજા આઈ મને
સરસ મજા આવી સારું મળીએ પછી બીજા ટોપિક પર
સારું ધન્યવાદ